હેલો.
હલો.
હા, કેમ છો? હેલો.
હાલો.
હા, બોલી કેમ છો?
હલો.
હા, કેમ છો?
મજામાં. તમે કેમ છો?
બસમાં. હમે બી મજામાં. અમે બી મજામાં.
હમ. આજ આપણ ટોપિક પે બોલશું, મોબાઈલ ના ફાયદા અને ગેરફાયદા. માટે બરોબર, હમ. આજકાલ મોબાઈલ વગેરે, ચાલતું જ નથી.
હાચી વાત. એ નાના છોકરાને બી પણ જોઈએ ને, તમે જોતા હશો ને.
હમ.
તો એની બી પણ ફોન ઉપર ન ચાલતો, ફોન વગર.
હમ. ફોનમાં તો બધું જ થઇ જાય, આજકાલ અભ્યાસ સમાચાર નું મનોરંજન બધું ફોનમાં જ મળી જાય છે.
હા, સિવાય ટીવી જોવાની જરૂરત નહીં ને, બધું ફોનમાં જ આવે ને.
હમ.
રેસીપી જોઈએ, ગમે તે ખાવાનું બનાવતું રેસી બી બધું ફોનમાં જ આવે, બહાર જવાની જરૂરત નહીં ને. એના માટે છોકરા આવે શું કરીએ કે, ભ ભણે ધ્યાન અ ઓછું હો હવે.
હમ, હમ.
બધું ફોન ઉપર રહે ને, તો રી રીલ્સ જોવા મળે ને.
હમ.
તો ફોન ઉપર જોમ ખબર હ ને, કેટલું બધું બતાવે છે.
બરાબર.
હાજી વાત હે ને હમ્મ તો છોકરાને
પણ તે આ મોબાઈલ ના ગેરફાયદા બી છે બન
હા, હાચી વાત એ તો મોબાઈલના ગેમના પણ ફાયદા બી છે ને આપણે.
હમ્મ. સૌથી મોટો ફાયદો આ છે કે આપણે દુનિયામાં કોઈ પણ અહ ખબર લગે જ હમ્મ લગેજ જોવા મળે હમ્મ, વિડીયો કોલ ના કારણથી બી તે દેશમાં રહેતા પરિવારની સાથે વાત થઈ જવાની.
હાચી વાત છે હવે બેંગ્લોર બેસોવે આપણો છોકરો તો આપણે ઘેર બેઠી બધું ખબ ખબર આઈ જ જાય ફોન ઉપર.
હમ્મ, બરાબર છે.
આપણે ફાયદો આપણે મોબાઈલથી આપણે ફાયદો ભી હૈ ઔર આપણે એક એક પ્રકાર નો નુકસાન ભી છે.
બરાબર છે હા તો
છોકરા માટે કે છોકરા અમે ફોન જોવે જોવે.
હમ્મ એ જમતા નથી વિના મોબાઈલ ના તો
હાચી વાત છે ખાવાનું આપી એને તો પેલા મોબાઈલ આપ તે તો ખાવાનું જ જમશે, હાચી વાત છે કે?
હમ્મ.
હમ્મ.
પણ વિદ્યાર્થીઓના માટે તો આજકાલ મોબાઈલ ખુબ ઉપયોગનો છે. ઓનલાઇન ક્લાસ ઈ બુકિંગ હમ્મ બધું વાતો તો મોબાઈલથી જ થાય.
બધું ઓનલાઈન થઈ ગયું ને
હમ્મ.
સ્કૂલ નો નિશાન મેસેજ આવે તો બી એને આપણે મોબાઈલ ઉપર હોમવર્ક કા ડાલે તો એ બી બધું મોબાઈલ ઉપર તો છોકરાને પાસે આપડે મોબાઈલ આપવું જ પડે.
બરાબર.
હે કે નહી તો પછ કલાક અડધો કલાક કરેને બે કલાક આપડે રીલ્સ જોવે છોકરા એના માટે છોકરા હવે ઓછા ભણવામાં એનો મોબાઈલથી એવું કરતા હોવે.
હમ્મ પણ આ આજકાલ તો શિક્ષણ જ નથી બટા બેન્કિંગ રેલવે ટિકિટ ઓનલાઈન શોપિંગ બધું જ હવે મોબાઈલથી થાય.
હાચી વાત હા આ આપણે બહ એવું તો બહુ સારું છે. કે ઘર બેઠું આપણે બધું થઈ જાય.
હમ્મ.
આપડન સારું બી હૈ ને આપને નુકસાન બી હૈ છોકરા માટે નુકસાન હે આપ આપણા માટે જોઈએ ઘેર બેઠું બધું થઈ જાય.
હમ્મ.
ટિકિટ નીકાલની આપડે ઘર બેઠો પૈસા હાલવાના હો તો ઓનલાઈન આપડે ઘર ઘેર આઈ ત્યાં બહાર જવાની જરૂર જ નહીં ને
બરાબર.
હાજી વાત હે કે નહી?
હા સાચી વાત છે પણ હ આપણ મોબાઈલ ના એક ફાયદો આ ભી છે કે ઈમરજન્સી માં આપણ મોબાઈલથી જીવન બચ ચડી શકો કોને ભ એમ્બ્યુલન્સ લગે જ બોલાવી શકો કઈ ચોરી થઈ તો પોલીસને કોન્ટેક કરી શકો તમે ર ને તુરંત સંપર્ક કરી શકે
સાાચી વાત છે તમારી બહુ સરસ વાત લાગી મને તમારી
હમ્મમ
આમ સારું બી હે ને મોબાઈલ એવું બધું બધું આપણે ઘર બેઠું બધું સારું છે
હમ્મ
ને આપડેી બધી દુનિયા દેખાવા મલે મોબાઈલ ઉપર એ કે નહી આપણે બહાર બેઠા હોય તો આપણે શું થયું બહાર તો આપણે ઘર બેઠો ખબર આઇ જાય
હમ્મ મોબાઈલ નો ગેરફાયદો બી છે કે મોબાઈલ તમે વ્યસન લાગી જવાનું મોબાઈલ નું તો ઘણા લોકો સવાર ઉઠતા નથી ફર મોબાઈલ રાત લો કે જો જોતા તેનાથી વ્યસ્ત રહેતી હતી
સાાચી વાત
ઘેર જલ્દી આવતા નથી મોબાઈલ જ દેખતા રહે બહાર બેસીને
હાચી વાત હૈ.
હમ્મ
આપણે કે છોકરો લાયો નહી, હવે એવું આ પેલા દો દોસ્ત હંગાથે બેઠા હોવે, બહાર મોબાઈલ જોતા હોય. ને એમ દિમાગ પૂરો મોબાઈલ મે ગયેલો હોવે. તોને ખબર ખબર જ નહી ને કે કેટલા વાગ અમારે ઘેર જવાનું હવે હે કે નહી. મોબાઈલમાં ઘુસી જાય તો પછી ખબર જ નેને બે બે તન છોકરા ભેગા થઈ જાય તો પછી
આના કારણે તો મોબાઈલનો ખુબ, મોબાઈલનો વાપર કરીને સમયનો તો ખુબ બિગાડ થાય છે. આજના ટાઈમ
બધું એને મોબાઈલ જ બિગાડ કરે છે ને.
હમ્મ
શું કરીએ હવે? આપણે અમ સારું ભી હૈ, નુકસાન ભી હૈ કેક નહીં.
હમ. સારો તો ઘણી વાતો છે. મોબાઈલના આજના જમાનામાં તો બહુ જરૂરી છે. કારણ તમે હમ ઘર બેઠ ત્યાં તમે પૈસા ટ્રાન્સફર કરી શક્યો બેંકમાં, લાઈનમાં ઉભુ દવાનો ઝંઝટ નથી તમે શપિંગ માટે- ભી બહાર જવાનો નહી. કારણ વરસાદ આવે.
સાાચી વાત હ.
એવામાં તમે ઘેરથી જ ઓર્ડર કરી લો સૌવાના.
હા, જી વાત ઘર બેઠો આપણે રાશન જોઈએ તો, ઘર બેઠો કોલ કરીએ તો આપણે ઘેર મૂકવા આવેે કે નહીને મોબાઈલથી કરીએ કે પ એવું તો બધું સારું છે, આમ આપણે બા આમ મે મિનટ સોચીએ નહીં, તો એમ સારું કહેવાય.
હમ, પણ મોબાઈલમાં જે ગેમ, અને સોશિયલ મીડિયા અ ઘણા બાળકોને
સાાચી વાત, હા.
હમ, તે થોડું આ છે, ખરાબ વસ્તુ છે તે.
ના અમે જોઈએ ને, તો બધા છોકરા આપણે મોબાઈલમાં કયો ગેમ ખેલે, તમે ખબર છે પબજી.
હા, તે પબજીમાં તો એડા થઈ જવા નથી.
હાચી વાત હૈ. પબજી ગેમ તો બહુ નુકસાન કરે છે, બાપા, કારણ કે પબજી ગેમ તો બહુ નુકસાન કરે, છોકરો માટે.
એના પે તો બેન લાવવા જો હોય છે.
હાચી વાત હૈં.
હમ.
હવે, છોકરા બધા રમે એવું છે ને, આપણે તો એવું જ કે, કે આપણે મમ્મી જોઈએ મનીશ. નિશાનના હોમવર્ક કરે, બાકી એવ પબજી ગેમ રમતા હોય, બધા છોકરા.
બરાબર.
ના આપણને ખબર જ ના હોય ને.
હમ.
શું કરીએ પછી
પણ ડાક્ટર બી તો આપણે કહી છે ને, કે તમે વધારે ટાઈમ સ્ક્રીન ટાઈમ નથી કરવાનો. એનાથી આખા ખરાબ થઇ જાય, તમારા.
સાાચી વાત છે, હા.
હા, તમારું ગરદનનો ત્રાસ ચાલુ થઇ જાય.
સાચી વાત, હાથ દુખવા મળી જાય.
હમ, હમ.
તો બી સુખ માનતા નહીને, રડવા મળી જાય નહી આપી, આપણે મોબાઈલ તો કેવા રડવા મળી જાય.
બરાબર છે.
આપણે જમવા ન આલીએ તો, જમવા નહી કરતા, ફોન આલે તો, હું જમીશ હે કે નહીં.
હમ, બરાબર કરી નહી તેમ.
ગમે તેને છોકરા મા બાપને, તમે શીખાયત પૂછી લો, તો બધા મા-બાપ એવું જ કહેતા હોય.
કે અમારો છોકરો બી ફો મોબાઈલ વા નહી ચાલતો, કુલ નિશારથી આવે, બેગ મૂકીને પહેલા એને મોબાઈલ જોવે.
હમ.
આપણે જોઈએ ઘડીક વાર આલો તો, આમ ઘડીક વાર મેં સાંભળતા નહી ને.
બરાબર. આજકાલ તો મોબાઈલ જેટલો આપનો ફાયદો. થાય, મોબાઈલ થી તેટલો તો ઓટો ભી થાય, કારણ આજકાલ સાયબર ક્રાઈમ ખુબ મોટા સમસ્યા બની ગઈ છે, આ
હાચી વાત છે તમારી.
હમ.
શું કરી? બધું ફોન ઉપર આવે અરે અમ સારું ભી હૈ ને નુકસાનદાયક ભી હૈ.
હા આ તો વાત છે. મોબાઈલ ના ઘણા ફાયદા ભી છે. અને નુકસાન ભી બઉ છેના
હા મોબાઈલ ના આપણે ફાયદા બી બઉ, પે ઘેર બેઠા આપણે બધું
તે કી તમે ફક્ત સારી વાતોની વાસતા જ મોબાઈલ વાપરવું જોએ. કે
હા અચ્છી વાત છે.
હ હા બાકી સમય તો તમે આપના પરિવારને આપો. એની જોડે ટાઈમ સ્પેન્ડ કરો.
સાચી વાત છે.
હમ,
છોકરા તો સાંભળ નઈ ને
હમ
આપડે તો કેવું હોય, ઘરનું કામ કરે ને પછી મોબાઈલ ઉપર આપણે થોડું કામ કરવાનું.
હમ,
કે બહાર જવાનું નહી પછ આપડે બધું ફોન મે કામ કરવાનું બસ, કામદાયક વાત વે તો પણ સારું લાગે ફાળતું શું કરવાનું હવે હે?
હમ બરાબર છે.
તો બસ ને આવું મોબાઈલ આપડે પાડે હે તો આપણે સારું કેહેવાય. બધી ખબર આવી જાય બહાર જવાની જરૂર નહીં.
હમ
બધું જ આપને ખબર પડી જાય કે બહાર શું થયું, શું નહીં થયું, કોણ આવ, કોણ નહીં આવ્યો?
હમ આ તો છે બરાબર, મોબાઈલ તો આજના જમાના માં સ્માર્ટ છે પણ ઉપયોગ કરતા એનાથી વધારે સ્માર્ટ બની ગયા છે, આજકાલ
ને મોબાઈલ વગર તો હવે ચાલે જ નહીં નેં
હમ તમારી પાસે મોબાઈલ એકદા એક એક દાડો તમે મોબાઈલ બાજુમાં કરી દો તો તમને ગમતું નથી.
ગમતું નથી. હાચી તમારી સહી વાત છે.
પણ તમે જો તેની આદત પાડી લોવ ને મોબાઈલ નથી વાપરાનું બે ચાર દિવસ તો મનસ એમ પ્રસન્ન મસ્ત મ અન ફ્રેેશ આવી એક વાત છે બે બેના મોબાઈલ ન
હાચી વાત ચાલો હવે મૂકીએ હે.
ચાલશે પછી.
પચે કરીએ કોલા.